હમ
રામ રામ રામ રામ કેમ કરો છો ભાઈ મજામાંને
અરે જો ને એકદમ મજામાં તમારી યાદ આવી તો તમને ફોન કરી દીધો
અરે ઘણું સારું ઘણું સારું કર્યું ફોન કર્યો એટલે અમને બી અંદર આનંદ થયો તમે ફોન કર્યો એટલે
ઘણા વર્ષો પછી ફોન કર્યા એટલે જ ને આપડે પેલા શું કેવાય કોલેમાં એક જ ડિપાર્ટમેન્ટમાં સાથે હતા જે ઘણા દિવસો પછી યાદ આવી ત ફોન કરું તમ
ના ના ઘણું સરસ કર્યું ફોન કર્યો હું નવરોજ બેઠો હતો ને તમારો ફોન આવ્યો એટલે ખુબજ આનંદ થયો વાતો કરીએ થોડી એટલે પુરાની યાદો તાજી થાય ને બસ આપણે બીજું શું જોઈએ
એ જને આપડે કોલેજમાં હતા સાથે ને પછી જે હિસાબે કોમ્પ્યુટર લાઈનમાં હતા એટલે મે કીધું આ ચાલ ને મારા ફ્રેન્ડ ને ફોન કરું ને એક બે જે જરૂરી કામ હોય તે પણ તમને પૂછી લઉં.
ના ના સરસ હારો કર્યો ફોન કર્યો શું કરો છો હમણાં? કેવું ચાલે છે લાઈફ?
લાઈફ તો એવી જ છે જેવી કોલેજમાં હતી એવી જ હવે જોબે લાગી ગયા એટલે એવું થઈ ગયું બધું કામકાજ જોબ ના લાઈફ નવ થી છ ની કામ પછી ફેમિલી ટાઈમ.
એ વાત તો સાચી છે હવે જેવી જીવન કોલેજમાં હતું એવું તો પાછું નઈ મળે ને ભાઈ. જે મજા ત્યાં હતી તે તો હવે આગળ વધી ગયા એ બધું પાછળ રહી ગયું.
હમ્મ, હમ્મ. હા વો એજ ને ને એ પણ વધ્યું ને સાથે નવી ટેકનોલોજી પણ વધી ગઈ.
ઘણી ઘણી ટેકનોલોજી માં આપે જયારે કોલેજ ટાઈમમાં હતા ને જે કોમ્પ્યુટર વાપરતા સ્કૂલ ટાઈમમાં આપડે તો બધું જોયું જોમ જોવા જઈએ તો. પેલા ડબ્બા વાળા મોટા એલ સીડી સ્ક્રીનો પણ જોઈ, પછી એલસીડી સ્ક્રીનો પણ આવી એલ એલડી પણ આવીને ટચ સ્ક્રીનો પણ આવી બોલો કેટલો ઇનોવેશનમાં ફેરફાર અને આજે જુવો તો તમે ઇન્ટરનેટ પણ એટલું ફાસ્ટ થઈ ગયું ને બધું કામ ઝડપથી થાય છે હવે અને હમણાં ટાઈમમાં એ આઈ ત્યાં સાંભળો ત્યાં એ આઈ
એ આઈ આવ્યું સારું કર્યું પણ અહ બધાનું કામ પણ એને બગાડ્યું છે.
હા એ વાત તો સા એ વાત તો તમારી સાચી છે. એને આવ્યું એટલે જે વસ્તુ ટેકનોલોજી આવે એટલે એનો ફાયદો ને ગેરફાયદો બંને હોય એને વાપરવા સરખી રીતે વાપ કરવા વાળાને ખરાબ રીતે વાપ ઉપરવાળા પણ અહ ઉદ્ભવી જાય છે એના માટે.
ના એતો તમારી વાત સાચી અત્યારે જ હું જોબ કરી રહ્યો છું ત્યાં મને ઓફ મારું તો સ્કીલ ને બધું સારું હતું કે એ પ્રમાણે મને વર્ક ફ્રોમ હોમ ની પણ પરમિશન છે હું ગમે ત્યારે ઓફિસ પર જઈને વા કામ કરી શકું. પણ જે લોકો નવા નવા જે આપણેે ભણે એ લાઈનમાં જોડાયા છે તે લોકો માટે તો ફ્યુચર જોબ તો અઘરી જ છે ને?
હા એમના માટે તો અઘરું છે કારણ કે હવેના ટાઈમમાં જો ભાઈ આપણે જોબ તો મળવાની નથી અને કેટલી બધી જોબ હમણાં તમે જોવો છો લે ઓફ કરે છે કંપનીઓ કારણ કે એ ઓ આઈ એ આઈ આવી ગયું પરફેક્ટ ટીલી અને વગર એટલા બધા કોસ્ટિંગ એ કામ કરે છે એટલે એ કંપની એવ વિચારી છે કે માણસોની શું જરૂર એનામાં અને વેરહાઉસમાં છે કે બધી જગ્યાએ જેવો એ આઈ નો ઉપયોગ થવા લાગ્યો અને ચાઈના તમે જુઓ તો એવા એવા મશીનો બનાવવા લાગી કે ઓટોમેટિક આપણે એને પ્રોગ્રામિંગ કરીએ એટલે કામ કરે. હવે એ આઈ અને એ પ્રોગ્રામિંગ ને એ ઓટોમેટિક મશીનો નો કોમ્બિનેશન કર્યું એટલે એ આઈ જાતે જ વિચારીને વેર હાઉસમાં એની રીતે કામ કરે અને મશીનોને ઓર્ડર કરે અને એ માલસામાન ઉઠાવી દે. જે માણસ અહ કામ કરતું એની જગ્યાએ મશીન કામ કરવા લાગ્યું ખર્ચો ઓછો અને સેફ્ટી ફૂલ મશીનને કશું જરૂર ના પડે ખાલી બેટરી ચાર્જિંગ કરવી પડે બસ એટલું જ નહી બીજું એને શું જોઈએ ને ચોવીસ કલાક કામ કરે માણસને તો પાછું નવ થી છ એનાથી વધારે કામ ના થાય.
ના એ તો અરી વાત સાચી એ આવે એના પછી તો ઘણી કંપની ના પ્રોડક્શન વધી ગયા રિસેન્ટલી હું અત્યારે જ અમારી કંપની દ્વારા અમને ચાઈના વિઝિટ માટે લઈ ગયા તા કે ત્યાંનું ટેકનોલોજી કઈ પ્રમાણે કામ કરે છે ને ત્યાંનું પ્રોડક્શન કઈ રીતે બધું થાય છે ને નવા જે ફોન લોન્ચ થાય છે તેના માટે એક એક નાની નાની ચીપ્સ એ ફેક્ટરીમાં કઈ રીતે બને છે તે પણ જોયું ને ત્યાં એક પણ માણસો નહીં બધું કોમ્પ્યુટરાઈઝ થઈ ગયું. અહિયાંથી એક માણસ ખાલી ઉપર બેસીને એનું ઓપરેટ કરે અહિયાયાથી કમંડ આપે ત્યાં એનું મશીન કામ કરવાનું ચાલુ થઇ જાય. એટલે કેવું કે અહિયાં એને એક મશીન પર એક મશીનનું કામ એજ કે મારે બસ તા કેમરા પે કેમેરા ફિટિંગ જ કરવાનું. એવી રીતે બોલો એટલું જબરદસ્ત આમ તમે જુઓ તો એમ થાય કે તમે અલગ જ દુનિયામાં આવી ગયા.
ના ના તમારી વાત એકદમ સાચી છે. હમણાં ના ટાઈમમાં જે લોકો ટેકનોલોજી સાથે તાલ મેળવે છે, એવો જ પ્રગતિ કરી શકે છે હવે પહેલાના ટાઈમમાં કેશ પેમેન્ટ હતું હમણાં ગૂગલ પે આવી ગયો ઓનલાઈન હવે વિચાર કરવો કે લોકો નાનો નાનો એક રૂપિયાનો પણ ગૂગલ પે કરે છે. આજે ગવર્મેન્ટ એટલો મસ્ત અને એટલો સરસ ઇનિશિયટિવ લાવ્યો છે એનો ગેરફાયદો પણ છે એને ના નથી પણ એ વસ્તુ એટલી સારી છે ને કે ભ્રષ્ટાચાર ઓછો થયો એના લીધે બ્લેક મની જે ટ્રાન્સફર થતુંય એ ઓછું થયું ડિજીિટલ કરન્સી એટલે દુકાનદારો ને બી ફાયદો થયો છૂટાની ને માથાકૂટ ઝંઝટ નહીં અને કસ્ટમર ને પણ પૈસા રાખ વાની ઝંઝટ નહી ફોન માંથી પેમેન્ટ કરે એટલે સામે વાળાને ડાયરેક્ટ ટ્રાન્સફર બેંક માંથી પણ એની સા એનો ગેરફાયદો પણ છે કે આપડી જે જૂની પેઢી જ્યાં ફોનની પેઢી આપણાથી ચાલુ થયું. હવે આપણાથી જૂની પેઢી છે તે પણ હજી હયાત છે. આવનારા ત્રીસ ચાલીસ વર વીસ વીસ વર્ષ ગણો કે ત્રીસ વર્ષ ગણો ત્યાં સુધી પેઢી હશે તો એ લોક લોકો ને હજી એ વસ્તુ થી ટેવ નથી પડી એટલે આ બધું શું છે કે એનો ફાયદો આપણે યુથ ને મળશે. એનો ગેરફાયદો આ જે આપડી જૂની પેઢી છે ને એની જોડે થશે કે ઓનલાઈન ફોડને સ્કેમ ના તમે નામ સાભળ્યા હશે એ જૂની પેઢીને વસ્તુ શ નું ખ્યાલ નહી હોય એટલે એમાં અ બહુ ભેરવાય અને પૈસાઓ જતા જ
ના એ તો તમારી વાત સાચી કેમ કે હવે કેવું જૂની પેટી બે પૈસા બચાવીને પણ રાખતી પણ હવે આજ કેવું હાલને નથી ને ઓનલાઈન કરી દે હાને નથી ને ઓનલાઈન કરી દઈ એમ એમ એમ એમ કરીને આપ કેટલી સેવિંગ એમાં જતી રહે સેવિંગ્સ કરી હો એ જતી ને પાછું ઉપરથી કેવું કે એક વસ્તુ તો સારી છે કે મને જે વાપર્યા તે વાપર્યા તેનો હિસાબ કર આપણે પાસેથી નેક્સ્ટ મથ આપણે એનું કઈ રીતે ખર્ચ કરવું તે બધું તો મળી જાય એટલે એ પ્રમાણે એ ટેકનોલોજી તો સારી છે પણ આપડી જૂની પેઢીનું પણ કામકાજ જોવા જઈએ તો એ પણ સારું હતું કારણ કે આજકાલ બચત કરવી તે પણ બહુ ઓખું કામ છે. જેને જૂની પેઢી કરી લેતી હતી એ તે કરી કરીને જ આજે લોકો ઉપર આવ્યા પણ ટેકનોલોજી ક્યાંક છે ને આપને ઈઝી કામ પણ કરી આપે ને ક્યાંક ખોટું કામ પણ કરી આપતું હોય છે જાણે કર તમે જુઓ તો આપડે ઓનલાઈન સર્ચ કરીએ કે આ આ રીતે કઈ સ્કેમ કરવું હોય તો કઈ રીતે થાય બધું ઓપનલી આપને મળી જ જાય છે ઓપનલી સ્કેમ એવી રીતે થાય પણ છે એટલે એઆ નો ફાયદો પણ છે ને ગેરફાયદો પણ છે. પણ એ વસ્તુ જે યુઝર હોય તે જ શાંતિથી યુઝ કરી શકે એને ફૂલ નોલેજ હોય તો જ એ યુઝ કરી શકતો હોય છે.
ના એ વાત તો તમારી બરાબર છે હવે કોઈ બી સિક્કાની બે પાસા હોય હવે એમાં એવું છે ને કે બધી વસ્તુ નુ ફાયદો ને ગેરફાયદો કોઈ પણ નવી નવી સનાવસે તેનો રહેેવાનો છે હવે આવનારા સમયમાં આ વસ્તુ એ આઇ ને વાપર્યા વગર કામ થવાનું જ નથી આપણું કારણ કે ઝીણી જઝણી વસ્તુઓમાં એઆઈ વપરાય છે હવે મારી કંપનીમાં એડિટિંગ વસ્તુ અ ના કસ્ટમર ગણા છે અમારી કંપની ફ્રીલાન્સિંગ કરે છે એડિટરો ણા થ હવે એમાં શું થયું કે પેલા ઈમેજને બધું જાતે ડ્રોઈંગ કરીને પ્રોસેસ કરો હવે તરત જ પ્રોમ્પ નાખે ચેટજીપીડી છે કે પરફેટી છે એનામાં પ્રોમ્પ નાખે એટલે તમને તરત જ એ ઇમેજ વિધિન અ સેકન્ડ કે દસ મેક્સિમમ એક મિનિટમાં એક તમારે ફોટો જનરેટ કરીનેખે હવે એ વસ્તુ એવી છે ને કે ઈઝી થઈ ગય ને તરત જ કામ થઈ જાય આપણું પેલામાં તો તમારે અડધો કલાક કલાક નીકળી જતો બોલો
એ તો વસ્તુ એ વસ્તુ તો સારી થઈ કારણ કે પેલા આપણે સ્ટુડિયોમાં જતા એ લોકો પાસે બધું ફોર્મ કરાવવાનું ફોટો પડાવવાનો પાછો એ ફોટો લઈને પાછા આપડે સાયબર કેફે વાળા પાસે જઈએ એ હતાલ જગ્યા એએ મોકલે કે ભાઈ તમે આ લઈ આવઓ તે લઈ આવ હવે શું કેવું કે સાયબર કીફૈ વાળો એના ફોનમાં ફોટો પાડશે એનો જ પાસપોર્ટ સાઈઝ ફોટો બનાવીને ડાયરેક્ટ એનું ઓનલાઈન જનરેશન પણ કરી દે ને આપણું ઓનલાઈન ફોર્મ પણ ભરી દે ને ઓનલાઈન સહી પર કરી દે એટલે કશે આપણે જોવાની જરૂરત જ નહી પડે આજે સિત્તેર એસી ટકા કામ આપણે ઓનલાઈન થઈ જાય છે એટલે શું લાંબી લાઈનમાં પણ ન જોડાાયને રહેેવું પડે ને બીજું એવું કે ઘર બેઠા બેઠા બધા કામ થઈ જાય ને હચું કેવું કે તમે જેમ કીધું તેમ કે આ ફ્રોડ વાળું હોય તે ફ્રોડ વાળું આપડા ગવર્મેન્ટ સાથે જોડાયેલા જોઈએ એટલે ફ્રોડ પણ ઓછા થવા મળે
ના ના એ વાત છે તમારી સાચી ચાલો સારું મને બોલાવે છે તો હું જઉં છું પછી આપણે નિરાંતે મળશુ ક્યાંક
ઓકે ચાલો ફોન કર્યો એ માટે આનંદ છયો
હા ખુબ આનંદ થયો ચાલો મળીએ.
હા